હલો નમસ્તે બેન.
બસ મજામાં છો તમે ક કોન શું તહેવાર પસંદ છે.
શું?
કશું તહેવાર પસંદ છે?
હ તે હા હા તેવારનું
તેવાર રક્ષાબંધન અને દિવાળી પસંદ છે.
અચ્છા ગરબો નથી આવે?
હા ડાંગિયા ગરબો બી આવશે ને. ગરબામાં તો બહ મજા આવે છે.
મને ગરબો બહ જ પસંદ છે. ગુજરાત ન તો ગરબો છે ત હાલે.
હા ગુજરાતમાં તહેવાર નથી મનાવતારા ગરબા એ જતા ખડ છે.
હમ મારે તો ગાંવ નું ગરબું અટોલો બડીયા આવે છે.
છે.
ગનું ગાંનું ગરબુંતરું નય વ જ રવું છું. તો
સાત શ્રી
તમે તો ગાઉ નથી આ સસુરાાલ તો ગરબો નથી નક્કી મતલબી ની છે
સસુરાલ મા તો કં નથી હોય છે અયા તો અન અમદાવાદ થી ગુજરાતમાં બહ ગરબો બહુ સરસ છે નાથી બહુ મજા આવે છે
સા કેવ છો બેન લાઈટ હ ચલી ગઈ
સાચુંં અહીયાથી જાય છે
તમારો દીકરો ની ઉઠે હવે
ના આપ ના ઉઠે સોયો છે ના
પંખો વી ઇલોક્રોનિક વાા પંખો વેલા.
ના સ ઇલેક્ટ્રોનિક પંખો તમારે છે.
હા છોટું શું છે એ બધું. દો ચાર ઘંટા હલે છે એનુંમાં. પણ મારો કમરો તો પેલા હું ઠંડો હોય બિલકુલ ઠંડ લાગે છે. ઠંડ લાગી છે પે ઠંડ ઠંડ લાગે કમરામાં.
લગાવીશ. હલો તમે તો એસી છ ને.
હા તો કમરો તો મતલબ બ એ લઈટી આવી છે આપ.
હાછ એસી
એસી માં છો તમે તો મજા કરો
મે તો એને બુખાન આવે છે સુૂટી નહી કરે છે
હમ્મ સાચું
ફ ચલાન બંધ કરતો પંખા હું ઠંડો રહેશે થોડી દેર ચલો
અહયાથી એસી લગાવવાનું વિચાર થયું છે અને ગરમી બહુ પડી છે તો અહિયાં થી તો જુઓ તો ગરમી નીકાલે છેને
હમ્મ
કે અગલે શામને હોય છે તો હ અમારી લગાવી શું કરો ગરમી ગરમી જદા છે તો અહીંયા થી તો મકાન ઉપર ઉપર નવપીટની દિવાજ ગરમી, તો બધી લાગશેને
હા ઓર ઉપર મકાન ની છે, ન તો નીચે નીચે ઓ બપારો પૂરો ગરમ, ગરમ તમારો કમરો તો પાચે છે, તો ઓર દિવાલ ગરમ રહે છે
બાજુની દિવાન તો પછાર તો બ બ ગ છે, અને મારે ઘરમાં
હા, સાચી વાત છે, આ તો તમારે
તમારે, તો તમારે તમાર સાંજે, તો તમારો સાંજે મકનો સબે નુ સા સવાથી
બેન અવા અવાજ કટે છે તો ફોન કર કટી જાય છે.
શું અવાજ, આવી રી શે
હા, અભી ઠીક છે.
હલો.
તમે ફોન ઉપર રકો છો.
હા, ઉપર ઇસી છે.
ફોનને ઉપર રખો છો, કે નીચે રખો તો અવાજ કટે છે.
સારુંના નથી, નીચે નથી રું અને હાથમાં છે ફોન
એ અચ્છા તમારે કઈ મતલબ અવાજ કરતી, કરતી ફોનની જ કટી જ આવે છે. રીર કોલ ખરાબ રહે છેને.
સાત જોો. તો ત ત શું પસાગ કેવું પસંદ છે, તમને
મને તો ગરબો પસંદ છે, ગરબો તો એું પસંદ છે, કે મેં નોહી અને મે ગઉંમાં રહવું છું. આટમને આવો છું, યાં ફોન આવે છે કે દેવી દેવતા નું દીપક નગર નું છે. ધૂપધુવાળા કરો છો, તો આટમને તોાણ જ પડે છે, સસુરાલ બાકી તો આઠ જન ગરબો વી ચાલે છે, ગરબો એું બિયા અું બડિયા વહે છે, મા ગરબાને જ ગરબો એમ છે, બડો ગરબો
તમે એમ તો વટસપમાં વોટસઅપમાં સ્ટેટસ ડાલો. તો હ એથી મજા છે, કેમ કે કર ખેલતા હ યા તો કશ નહી હોય
હા, અને સસુરાલ મે તું કઈ નઈ થઈ. દો ચાર જગ્યાએ, તો એ ભજન મંલી વે છે, અને ઓ ગરબો વરબો તો કઈ નઈ છે.
હા.
મને તો
પસંદ છે પસંદ છે
દિવાળી તો યા સસુરાલમાં જ મનાવા છો અને રક્ષાબંધન પિયર મનાવા છો હોલી તો સુરાલ બિયા મનાવે છે પ ગામનું એક ટોએ વ એન મનાવે છે તમારે ઘર કે બહાર નની મનાવે છે
હ જ હા ત્યાથી મજા રક્ષાબંધન નું આવી જ છે.
રક્ષાબંધન નું તો પિયરું મજા આવે છે અતરું
આગલા મહિનામાં છે રક્ષાબંધન.
હા પર હોલીનું તો સબ બેેલા વ્યવાહજ અને હોલ છે એને નવરાત્રી નું પહેલું વહેવે છે દિવાળી નું પહેલું વવે છે રક્ષાબંધન તું વાભાઈ બહેન નું વેલું ર છે ને સસુરાલમાં રહેવા નિશાન પિયર નું હે
સાચવી અધર સસુવાર ન તહેવાાર ચ નથીથી લાગે ખુદને કરરના ખુર્માં પૂજનમાં કેવો બી તહેવાર તહેવાથી લ છે.
હા પણ સસુરાલ નો તહેવાર આવું લાગે છે મને તો એ નવરાત્રી એ વે છે તો પીએ જઉં રક્ષાબંધન પિયર જઉું બાકી તો દિવાળી આલી બિયા મનાવે છે હોળી બી બિયા મ આણ તો આપને તીજ આવે છે હવે તો
હડતાલીથી છે રક્ષાબંધન છે અહિયાં તો રક્ષાબંધન કેમ ગાવડા થી જવાનું મળે છે સાચું ને
હમ
પહેલે જાય છે
તમે હળદરલી બીજ કરો છે
હા કરું છું ને અ સારું થઈ ગયા છે બો વરસ થઈ ગયા છે ને તલી તીરનું પાારનો એવા
અચ્છા
અહીનું હા એ સારા એ કરશો.
હા એ સલે એ જ કરો છો પણ મને તો બહ સાલ થઈ ગયા છે એકત્ર દસ વર્સ લ્યા ગ
હા છોટા છોટી નું દેવા દીધું તો મમ્મી તો કરૈસ. ચૌથો સાલ તોડે વય જગનજી પાંચ છ સાલ પહેલા
કેટલા વર્ષ
યાથી ચોથો સલ યાથી તો તીન સલ હો ગયા એ તો શું કઈ નઈ આપડે મન વિજ્ઞાન કરો છો.
હા તમે કરો છો અકી બાર તો આ બેેલા
સા
તમે ઓ ઠીક હ ચલો બેન. સબ ઠીક છે?
હ તો શું શું બણાઓ
તમે ઓર, કોલ કરો છો? હલો!
હા, હા હા.
ફોન કરો છો, ત
ઠીક કે જ વા